હા બોલો બોલો કેમ છો?
હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં કેવું ચાલે તમારે?
હા. બસ ચાલે છે, આ તો મારા એક મિત્ર છે. એ પરીક્ષા આપી હતી તો એમના જોડે વાત થાય આજે રિઝલ્ટ આવ્યું ટેસીનું તો એ થોડા નંબરો માટે ની જોડે વાત કરતી હતી તો ત્યારે એવું થયું કે અસફળતા મળે તો આવું નિરાશ નહીં થઈ જવું જોઈએ કારણ કે અસફળતા જ સફળતાની સીડી છે.
હા એ તો તમે વાત સાચી કીધી. કે જીવનમાં સફળતા દરેક વ્યક્તિ ઈચ્છે જ છે પરંતુ સફળતા સુધી પહોંચવાનો માર્ગ હંમેશા સરળ હોતો નથી હોતો.
હા.
ઘણી વાર ઘણી વખત આમ સફળ તા પહેલા અસફળતા નો પણ સામનો કરવો પડતો હોય છે તેથી જ આપડે એમ કે તા હોય ને કે અસફળતા એ સફળતા ની સીડી છે.
હા અને અસફળતા એ અંત નથી પરંતુ સફળતા તરફ લઈ જતું એક મહત્ત્વપૂર્ણ પગથિયું છે એ સમજવું ખૂબ જરૂરી છે.
કારણ કે અસફળતા પણ એમ જોવા જઈએ તો ખૂબ મહત્ત્વની છે કારણ કે જો અસફળતા આપણને ને મળી હોય જીવનમાં તો આપડે પોતાની ભૂલોમાંથી શીખવાની આપણને તક મળે છે આપડે આપડી ભૂલોમાંથી શીખતા થઈએ છે અને એ આત્મવિશ્વાસ અને આપણું ધીરજ પણ ખૂબ વધાવે છે.
અને આપડે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરવાની શક્તિ આપડામાં કેડવાય છે.
હા અને અમુક વાર તો કેવું કે અસફળતા શબ્દ સાંભળતા જ ઘણા લોકો નિરાશ થઇ જાય છે.
હા પણ અસફળતા આપણને સફળતા માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આ તુ હોય છે.
હા
હા કે તમે અસફળતા જો મળે તમને તો તમે નવી રીતોથી ઘણી બધી વસ્તુઓ વિચાર તા થાવ છો તમારા વિચારવાનો જે એક નજારો છે એ બદલાઈ જાય છે. અને તમે અનુભવ અને રા અનુભવો અને જ્ઞાનમાં પણ ખૂબ વધારો થાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
અને જીવનમાં ધીરજ, સંઘર્ષ કરવાની શક્તિ પણ તમને મળે છે અને સફળતાનું તમને સાચું મૂલ્ય સમજાય છે જો તમે કોઈ ધારો કે પરીક્ષા આપો અને પહેલી જ વારમાં સફળ થઈ જાઓ તો તમને કદાચ ખુશી થશે થોડા સમય માટે બટ તમ તમને એનું સાચું મૂલ્ય ત્યારે કદાચ ના પણ તમે સમજી શકો પણ જો તમે કોઈ વાર અસફળ થાવ અને પછી તમારો ખૂબ પ્રયત્નો પછી તમને સફળતા મળે તો એની જે ખુશી થતી હોય છે એ અલગ જ હોય છે અને ત્યારે તમને ખરા માન્યમાં તમને એ સંઘર્ષ કરવાની અને સફળતાનું સાચું મૂલ્ય સમજાય છે.
હા, એ તો ઘણી સો ટકા ની અને સાચી વાત કરી તમે
હા
જે વ્યક્તિ ક્યારે ક્યારેય આમ નિષ્ફળ ગઈ નથી તે કદાચ ક્યારેય કઈ નવું કરવાનું પ્રયાસ પણ કર્યું નથી. દરેક અસફળતા આપણને આમ કઈક નવું શીખવતી હોય છે અને આગળ વધવા માટે ખૂબ વધુ મજબૂત બનાવે છે.
હા હા સાચી વાત છે તો તમે ખૂબ સાચી વાત કીધી કે જે વ્યક્તિ ને અસફળતા નથી મળી એ જીવનમાં કંઈક નવું નથી કરતી કારણ કે જે વ્યક તિ નવું કરે પડ થાય છે, અને તમે અસફળ થાવ અને એમાં અસફળતાથી નિરાશ ના થઈને સફ ડતા માટે સતત એ ખૂબ જ હિંમતની વાત છે.
હા એ તો ઘણી સાચી વાત કરી તમે અને વિદ્યાર્થી ના જીવનમાં પણ આમ ઘણી વાર પરીક્ષામાં ઓછા ગુણ આવે અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળતી નથી પરંતુ એનો અર્થ એ નથી. કે આપણી ક્ષમતા ઓછી છે એનો અર્થ માત્ર એટલો જ છે, કે હજુ થોડું વધુ શીખવાની વધુ મહેનત કરવાની અને પોતાની ભૂલો સુધારવાની આપણને આમ જરૂર છે.
સાચી વાત છે, અને તમે જ્યારે પણ અસફળ થાવ ત્યારે તમારે નિરાશ થવાની જરૂર નથી, પણ તો તમારે ત્યારે એ વસ્તુ તમારા મગજમાં રાખવાની હોય છે કે હું આ મારો ભલે ખરાબ સમય છે. પણ આ ખરાબ સમય પછી. એ કદાચ મારા માટે ખૂબ જ સારો સ સફળતાવાળો સમય આવવાનો હશે તો એટલે આપણે નિરાશ ન થવું જોઈએ અને સતત પ્રયત્નો કરતાં રહેવું જોઈએ અને અસફળતા પછી એ નિરાશ થઈને બેસવા કરતાં આપણે આપણી ભૂલોનુ વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે અને કઈ વસ્તુ તો છોડવાની જરૂર છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને ઇતિહાસ માં પણ એવા એને મહાન લોકો થઈ ગયા છે જેમને શરૂઆતમાં અસફળતાનોો સામનો કર્યો હતો.
હા
જેમકે આપડે લઈ લઈએ થોમસ એડિસન એ આમ વીજળીનોો બલ્બ બનાવતા પેલા હજારો નિષ્ફળ પ્રયાસો કર્યા હતા જયારે તને પૂછ વામાં આવ્યું કે તમે હજારો વખત પણ નિષ્ફળ ગયા ત્યારે તેમને કયું હતું કે હું નિષ્ફળ ગયો નથી મેં માત્ર એવા હજારો રસ્તા શોધ્યા છે. જે કામ કરતા નથી આ વિચાર આપણને આમ શીખવે છે કે અસફળતા એ અનુભવ છે, અંત નથી.
તો તમે ખૂબ ખૂબ જ સારી વાત કીધી એવી જ રીતે આપણા જે એપીજ અબ્દુલ કલામ છે. એમને પણ જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો છતા એમણે ભારતના એ ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને તે રાષ્ટ્રપતિ બન્યા હતા.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
હમ
અને આપણા દેશમાં પણ ઘણા ખેલાડીઓ વૈજ્ઞાનિકો ઉદ્યોગપતિઓ અને નેતાઓ છે, અનેક મુશ્કેલીઓ અને નિષ્ફળતાનો સામનો કરીને પણ સફળતા મેળવી છે.
હા અનેને તમને નિષ્ફળતા મળે ત્યારે તમારે નકારાત્મક ના વિચારીને હકારાત્મક વિચારો રાખવા જોઈએ, અને ઘેરે કોઈ પણ બાળકને પણ અસફળતા મળે છે તો ત્યારે એમ તેના માતા પિતાએ પણ એને કોઈક કટુ વચનો ના બોલવા જોઈએ અને એને સફળતા મળે એવા પ્રેરણાદાયક અમુક સાહસ અ સાહસ ભર્યા શબ્દો કહેવા જોઈએ
હા! અને અફેર્સ, અ અસફળતા આપ પણને ધીરજ આત્મવિશ્વાસ અને મહેનત નું મહત્વ સમજાવે છે
હા, તો સાચી વાત કીધી
હા
અને શાળા ને કોલેજમાં પણ શિક્ષકોને પ્રોફેસરોએ બાળકોને ફક્ત સફળતા મળે ત્યારે જ શાબાશી નહીં આપવી જોઈએ, પરંતુ અસફળતા મળે ત્યારે પણ બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ અને કહેવું જોઈએ અને સમજાવવું જોઈએ કે અસફળતા ભલે અમણાં મળી પણ પછી, પાછી તમને સફળ તા પણ મળી શકે છે. એના માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને એના માટે મહેનત કરવા માટે એમને મદદ કરવી જોઈએ
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે અને એક વાત હંમેશા આમ યાદ રાખવી જરૂરી છે કે અસફળ થવું ખરાબ નથી પણ અસફળતા પછી પ્રયત્ન કરવાનું છોડી દેવું ને એ ઘણું ખરાબ બાબત કહેવાય.
હા, આતો તમે ખૂબ જ સાચી વાત કીધી કે અસફળતા પછી પણ જો તમે સતત પ્રયત્નો કરતા રહો તો એ ખૂબ જ સારી અને હિંમતભરી વાત છે.
કાણ કે કેટલાક લોકો હિંમત હારી જતા હોય છે અને મહેનત કરવાનું છોડી દે તા હોય છે, એવું ના કરવું જોઈએ.
હા!
અને આ સફળતા તો ક્યારેય અંત નથી હોતો, એ સફળતા તરફ આગળ વધવાનું એક પ્રથમ પગલું જ છે. અને જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને સતત પ્રયત્ન કરે છે તે જ એક દિવસ સફળ બને છે.
હા! સાચી વાત છે.
અને વિદ્યાર તરી, વિદ્યાર્થી તરીકે આપણે પરીક્ષા ના પરિણામ ને જીવન નો અંત ન માનવો જોઈએ, ઓછા ગુણ આવે તો નિરાશ થવાને બદલે વધુ સારી યોજના બનાવીને ફરી પ્રયત્ન કરવો જોઈએ.
સાચે આજ છે મેં શાળા અને કોલેજમાં પણ એવું બાળકોને પ્રો પ્રોત્સાહત કરતાં અમુક એવા મોટિવેશનલ સ્પીકર્સ છે લોકો અને બોલાવીને એ લોકો બાળકો સાથે તો કરાવવી જોઈએ અને પ્રોત્સાહન આપે એવા શબ્દો કેહવા જોઈએ એમને, જેથી બાળકોનો આત્મવિશ્વાસ અને સ્ જળવાયેલો રહે
હા, એ તો સાચી વાત કીધી તમે.
હા.
અને સફળતા અને અસફળતા તો જીવનના બે પાસા છે જે વ્યક્ત તિ આમ સફળતા માંથી શીખી લે છે ને, તેજ સાચા અર્થમાં આ સફળ બને છે. જીવનમાં પડવું મહત્વનું નથી પરંતુ દરેક વખતે ઉભા થઈને ફરી આગળ વધવું એ ઘણું મહત્વનું છે.
હા તોું તમે ખૂબ જ સારી વાત કરી છે. કે આપણે એક એનું ઉદાહરણ પણ લઈ શકીએ કે જ્યારે આપણે નાના હોઈએ અને જ્યારે આપણે આપણે ચાલવાનું શીખતા જ હોઈએ છીએ. ત્યારે આપણે ઘણી બધી વાર પડીએ છીએ પરંતુ આપણે પડ્યા પછી ચાલવાનું બંધ નથી કરતાં આપણે સતત પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. તો એવી જ રીતે જીવનમાં પણ જ્યારે અસફળ
ત્યારે હાસ. તો આપાર રડતાથી આમ સામનો કરવો જોઈએ.
હા સાચી વાત છે. હા હા સારું ચલો. હા હા સારું.
સારું આવજો.
હાજ